હલો.
હા, મિત્ર મારો તમારા પાસે અવા જ આવી રહ્યો છે?
હા, મિત્ર આવી રહ્યો છે.
હ, શું કેવું ચાલી રહ્યું છે?
મજામાં, તમે કેમ છો?
હા, હું પણ મજામાં જ, જમાનું જમી લીધું તમે?
હા, મિત્રો જસ્ટ હવે થોડી વાર પેલા જ જમીલીધું મેં.
હા, તો શું તમે હવે ફ્રીજ છો?
હા, મિત્રો એમ તો હવે હું ફ્રીજ છું.
હા, તો આપણે ચાલો ને થોડી ઘણી બાપણની યાદો પર ચર્ચા કરીએ.
હા, મિત્રો તમારો વિષય એકદમ સાચો છે. અને બાળકોણની ઘણી બધી એવી યાદો પણ છે, તો ચર્ચા કરીએ આપણે.
હા. હા, તો હું તમને મારી બાળપણની યાદો તરીકે જણાવ. હમ્મ જયારે બાળપણમાં હતું ત્યારે હમ્મ. હ સાાર . સાહે મિત્રો સાથે મિત્રો અને શહેરીરની રમતો રમતો હતો. જેમાં રિસર્ચ પતી જ કે અમે એક એકબીજા સાથે મિત્રો સાથે ટિફિન શેર કરી ખાવાનું ખાતા અને ખાવાનું ખાય બાદ અમે બધા મિત્રો એક સાથે ખુબ મસ્તી કરતા રમતો રમતા એવી બધી અનેક બાળપણ યાદ જેમાં આપણે બાળપણની યાદો એ આપણા જીવનની સૌથી અમૂલ્ય અને સુંદર મૂડી છે. પણ એ દિવસ એટલા અદભુત હતા, જ્યાં ન તો ભવિષ્યની ચિંતા કોઈ હતી, ના કોઈ જવાબદારીઓ ન બોજ બસ મન ભરીને જીવવાનું અને મોજ કરવાની મજા કઈ અલગ હતી. તેથી બાળપણની એ સોનેરી સફરમાં થોડા પાછા ફરવાની મજા કઈ અલગ હતી. તો તને મિત્રો સાથે કેટલીક રમત રમેલી એ જણાવો કે જેમાં ગીલી દંડા, સતા કુકડી અને લંગડી જેવી સાંજ સાંજે સ્કૂલ સ્કૂલે થી આવીને સીધા મિત્રો સાથે રમવા અમે પહોચી જતા હતા જેમાં ખુબ જ મોજ મસ્તી કરીને અમે આનંદ આનંદદાયક થઈ રમતા હતા અને ચોમાસામાં ખાસ કરીને કાગળની હોળી બનાવતા જે પાણીમાં કાગળની હોળીઓ ધરાવવી અને કોની હોડી આગળ જાય તેની હરીફાઈ કરવામાં જ ખુબ જ મજા આવતી હતી. બીજી તરફ જોઈએ તો ઉના પડતા જ ટાયર ફેરવું ટાયર ફેરવું એ એક એવી ક હતી જે આ આખે ગામડે ટાયર અને એક દંડી લઈને અમે ટર ફરવતા હતા જેમાં રસ્તે કોઈ ગોલ્ફ વા મય જતો તો અમે બધા મિત્રો પૈસા ભેગા કરીને એક એક ગુરથી થઈ લેતા હતા. અને વેકેશનની મજા જેમાં વેકેશન થતા મામા ન ઘર જ કા ઉનાળનું વેકેશન પડે એટલે સીધા મામા ના ઘરે પહોંચી જવાનું આ એક અદભુત ગ્રહ હતી જેમાં આપણે આખો દિવસ પિતરાય ભાઈ બહેનો નો સાથે તોફાન કરવા કેરીઓ ખાવી અને રાત્રે ધાબા પરસને દાદી કે દાદા ની પાસે વાર્તાઓ સાંભળવી તે ખુલ્લી હવામા તારા ગણવાની મજા જ કઈ અલગ હતી તેથી બાળપણમાં કંઈક અલગ જ રોમાંચક હતું જેમાં સ્કૂલના દિવસોની ખાટી મેઠી યાદ હો જેમ કે રવિવારની જ રાહ જોવાને ક્યારે પા અઠવાડિયું પતે અને ક્યારે રવિવાર આવે એની ખૂબ જ રાહ જોવાની હતી. જેમાં શનિવારે હા હોય એટલે સ્કૂલ છૂટવાનો આનંદ અને રવિવારે સવારે ટીવી પર આવત કાર્ટૂનો જોવાનો કે સિરિયલો જોવાનો કઈક ક્રેજ હતો. જેમાં દફતરનો બોજ પણ વહાલો હો જે નવી પેન્સિલ રબર કે કલર બોક્સને સુુંગંધ અને ચોમાસામાં નવું રેનકોટ કે છત્રી લઈને વટ થી સ્કૂલે જવું એજ કઈ અલગ મજા હતી. તો મિત્રો તમે પણ આવી કઈક યાદ બનાવી હોય તો તમે પણ કઈક જણાવો.
હા મિત્ર તમારી વાત સાચી છે બાળપણ એ જીવનનું સૌથી સુંદર અને અને આનંદમય સમય હોય હોય છે. આ દરમિયાન કોઈ ચિંતા કે જવાબદારી હોતી નથી તમે કીધૂ એ રીતે. દરેક વ્યક્તિ જીવનમાં બાળપણની યાદો ખૂબ જ ખાસ હોય છે. અને જીવનમાં ભણે કેટલા પણ બદલા બદલાવ આવે પરંતુ બાળપણની મીઠી યાદો ક્યારેય ભૂલાતી નથી. અને બાળપણમાં મિત્રો સાથે તમે કીધ એ રીતે કે રમવો દોડવો સંતા કુકડી લખોટી, ગલ ગીલી દંડા, ક્રિકેટ કબડ્ડી જેવી રમત રમવાની ખુબ મજા આવતી હતી અને શાળામાં તો શિક્ષકો પાસે ભણ મિત્રો સાથે ટફિન વચીને ખાવું. અને ર રજાની રાહ જોયું એ પણ બાળપણની સુંદર યાદ હતી. અને સ્કૂલમાં પણ બસ ભણવા જતા એટલે કે ક્યારે રજા આપશે અને ક્યારે હું ઘરે જઈશ. અને ક્યારે રમવા લાગીશ એની જ રાહ હોય છે અને આજુબાજુ જોતા હોઈ છેએ ભણવામાં એટલું ધ્યાન નથી પરંતુ રમવામાં ખુબ જ ધ્યાન આપતા હતા અને એ એક ગઈ મજા પણ અલગ હતી. અને બાળપણમાં દાદા દા દી અને માતા પિતા સાથે વિતાવેલો સમય ખુબ જ યાદગાર પણ હોય શકે. અને દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી તમે કીધ રીતે તહેવારોની ઉજવણી કરવી અને પરિવાર સાથે ફરવા જવું એ દરેક બાળક માટે ખુશી ની ક્ષણો હોય છે. અને ઉત્તરાયણમાં તો પતંગ ચગવાની કઈ મજા જ અલગ હોય છે. ને જો પતંગ પતંગ ઉંચાઈ ના જાય તો એક દોડીને પકડીને ભાગવાનું. પછી દિવાળીમાં ફટાકડા ફડવા અને હોળીમાં રમવાની મજા પણ બાળપણમાં અલગ જ હતી. આખી શેરીમાં પાણી લઈને દોડવાનું એક બીજા પર નાખવાનું ને કાદવ ઓ માં ભળી જવાનું. એ એવા બધા તહેવારોમાં પણ મજા આવતી હતી. અને આ તહેવારો પરિવાર અને મિત્રો સાથે મળીને ઉજવું આથી ખુબજ યાદગાર બની ગયા છે. અને બાળપણમાં માતા પિતા અને શિક્ષકો પાસેથી સારા સંસ્કાર, શિસ્ત, પ્રમાણિકતા, મહેનત અને વડીલોનું સન્માન કરવાની શિક્ષા પણ મળે છે અને આ સંસ્કાર આખા જી વનમા માર્ગદર્શન પણ આપે છે. અને આજના સમયમાં ઘણા બાળકો તો જોઈએ તો આપણા સમયમાં તો અમારા સમયમાં તો મોબાઈલ ન હતો તો ત્યારે અમે અને આજના સમયમાં જોઈએ તો બાળકો પાસે મોબાઈલ અને વિડીયો ગેમ વધુ સમય વિતાવે છે તેના કારણે બાર રમવાનો આનંદ અને મિત્રો સાથેનો સમય પણ ઓછર થઈ રહ્યો છે. અને બાળકોને ખુલ્લા મેદાન માં રમવા પુસ્તકો વાંચવા અને પરિવાર સાથે સમય પસાર કરવાનું પ્રોત્સાહન કરવું જોઈએ પરંતુ એનાથી હું શું થઈ રહ્યું છે. અને બાળકોણના જીવનોમાં એવા જે ક્યારેક પાછ આવતું નથી અને બાળપણની યાદો હંમેશા ખુશી ખુશી ભર્યા હોય છે અને તમે કીધું એ રીતે કે આખા ગામડામાં આપણે ટાયર લઈને ફરતાએ છે એક બેન્ સાથે અને જ્યા પણ આપણે જોઈએ ત્યાં નાના બાળકો હંમેશા રમતા જ દેખાય છે અને કાદવમાં રમવાનું પછી સાંજે મમ્મી લોકો લેવા આવે અને જેમાડે એ પણ એ ઘણા બધા દિવસો યાદગાર તો તો તમારા ગામમાં પણ મિત્ર એવા બાળકો છે જે આજના સમયમાં મોબાઈલમાં વધુ પડતા લાગી રહતા.
હા મિત્રો મને આજ વિચાર હતો કે આ આપણા જમા આપણા બાળપણમા કેવું આપણે કેટલા મસ્ત વગર તફોને આપણે રમતો રમતા જેમ જેના ગીલી દાંડાને લખટીયો સંતા ખકડીને આં પી એ બધા રમત રમતા પણ આજે આપણી પાસે જોઈએ તો આજના આધુનિક યુગમાં બાળકો સ્માર્ટફોન ઇન્ટરનેટ અને બધી સુવિધાઓ છે. પણ પેલી નિખાલ સતા નિખાલ સતા અને આ સાચો આનંદ ક્યાં ખોવાઈ ગયો છેજે. આપણે બાળપણમાં આપણી પાસે સ્ક્રીન ન હોતી, પણ આપણી પાસે જીવન હતું આજના બાલકો જોઈએ તો આખો દિવસ મોબાઈલમાં અને ઇન્ટરનેટ ન ઉપયોગ કરી આધુનિક યોગનો ઉપાડ અ રમતમાં ઉપયોગ કરે છે પણ એ લોકો શું સમજા જે આ આપણે આપણે બાળપણમાં રમત રમતા હતા એજ રમત રમ નઈ આનંદ થાય એ એ બાળપણ હવે કશું જોવાતું નથી કશે જગ્યાએ તેથી હું જણાવું કે આપની ખાસ જોઈ તો ઇન્ટરનેટ ને એવો લાભો ઓછો કરવા જોઈએ અને આપણે એવી બધી રમત રમી જોઈ કે જેનાથી આપણને ફાયદો થાય અને નુકસાન ઓછું થાય કેમ કે જોઈએ તો આપણે આમ સાદી રમતો જેમ કે ખોખ ગીલી દંડા અને એવી રમતો રમવા થી આપણને દોડ દોડમાં પણ ફાયદો થાય અને શરીર પણ તંદુરસ્ત રહે તે આપણે બાળપણની આદત કઈક અલગ હતી જેમ આપણે રમી અને શરીર પણ તંદુરસ્ત રહે અને મન પણ શાંત અને સ્વચ્છ રહેતું તેથી આપણને ઘણો ફાયદો થતો બાળપણ યાદ એક સુંદર જીવનની અમૂલ્ય અને મૂડી છે તેથી જ એક હવા છે તો મિત્રો તમે મને આ બાપણની યાદો પર ચર્ચા કરવા માટે થોડો ઘણો સમય તેના બદલ તમારો ખુબ ખુબ આભાર
તમારો પણ આભાર